હલો.
વિશેષતા કેમ છો આવી ગયા બારગામ ગયા ત્તા વેરી ગુડ ચાલો સરસ સરસ સરસ હવે માર
આજે આપડે એક નવો ટોપિક લઈએ વાત કરવા હા કે અત્યારે યુપીઆઈ પેમેન્ટનુંું ચલણ ખુબ જ વધી ગયું છે અને આ પણ ઘણા લોકો જેમ કે નાના ગામડાઓમાં કે અ ઇવન શહેરોમાં અ હજુ પણ ઘણાને કેશ પેમેન્ટ એ જ કરવું ગમે છે તો એના માટે તમારો શું અભિપ્રાય છે
ના ના એ એટલે જ મેં તમને આજે તમારો ફોન આવ્યો હતો તમને એજ પૂછવાનો હતો કે તમે આજે બારગામ ગયેલા તો તમને પણ ત્યાં આજે ભલે અત્યારે યુપીઆઈ નુંું પેમેન્ટ ઓનલાઈન વધારે ચાલી રહ્યું છે ચલન પણ હજી પણ કે કેટલી જગ્યાએ તમે જો તો કે જે ક કે છે ને કેશ કિંગ જેને કહીએ કે કેશ રાજા છે ખિસ્સામાં નાણા હોય રોકડા. તો ઈ વધારે સારું. પડે છે કારણ કે કેટલી જગ્યાએ શું છે કે કેટલા જણા હજી પણ આવી રીતે યુ. પેમેન્ટ લેતા નથી અને કેસ ચલણ વધારે કરતા હોય છે. તો ઘણી વાર. મને પણ એવું લાગે કે ભાઈ નય ખરેખર આ વસ્તુ થોડાક ખિસ્સામાં કેશ તો થોડાક રાખવા જોઈએ કારણ કે બધી વખતે આપણે જો. અ ડિપેન્ડન્ટ આમાં ઓનલાઈનમાં જો જેવુ કે અત્યારે સરકાર કરવા માગે છે તો એની લીધે આપણને કોઈક વાર તકલીફમાં આવી જઈએ કારણ કે ત્યારે આપણે અગર નાણાં ના હોયને પછી આપણે કોઈક આગળ માંગવા પડે કે કોઈકને ટ્રાન્સફર કરવા પડે એની અગરથી. કેશ લેવા પડે છે. તો તમારો કેવો અનુભવ. તમે જયારે બાર ગયા ત્યારે તમારા આવો અનુભવ થયો
હા હા મેં પણ એક હમણાં અનુભવ. કર્યો અત્યારે નાના નાના પેમેન્ટ તો હવે આમ જોવા જઈએ તો શાક વાળા છે ફળ લેવા. વાળ હાર લેવા વાળા બધા. મંદિર પાસે ને એવી રીતે બધે જ. યુપીઆઈ નું ઓલું ક્યુ આર કોડ સ્કેન કરીને રાખ્યો જો હો છે. એટલે લોકો એવી રીતે લેવા. હવે લોકો ટેવાઈ ગયા છે પણ હમણાં એક અનુભવ એવો થયો કે મારે એક ઠેકાણે કુરિયર કરવું હતું તો કુરિયર કરવા ગયા. તો એ ભાઈ એ તરત જ દુકાનદારે કહ્યું એ કે કે કુરિયર કરવું છે તમારે તો કેશ આપવો તો વધારે સારું એ કે અમારે ત્યાં અમે ઓનલાઈન પેમેન્ટ લેતા નથી એટલે એ દુકાન મોટી હતી કઈ નાની નથી. હરિયાણાની સારી મોટી એવી દુકાન હતી પણ છતાંય દુકાનદારે એવો જ આગ્રહ રાખ્યો કે તમે કેશ થી રોકડા જ પૈસા આપો કે અમે ક્યુ આર કોડ થી કે ઓનલાઈન પેમેન્ટ નહી સ્વીકારીએ એટલેવા જયારે અનુભવ થાય ત્યારે હું લાગ. ે ખરું કે આપણા આપણી પાસે અ પૈસા ખિસ્સા માં તો હોવા જ જોઈએ. ભલે એ સગવડ. આપ યુપીઆઈથી કે ઓનલાઈન પેમેન્ટ કરીએ એ આપ સગવડ જ છે કે તમે બારગામ જતા હોવ ત્યારે તમારે હર વખતે તમારે મોટા. વધારે રોકડા પૈસા રાખવા ના પડે એ પણ એક સુવિધા છે પણ જ્યારે કોઈ સંજોગો માંગ જયારે કોઈ દુકાનદાર કોઈ ન સ્વીકારે ત્યારે આપણી પાસે એનો એ માટે પણ આપણી તૈયારીઓ હો. જોઈ એટલે પૈસા તો સાથે રાખવાના જ એના વગર
સાચી વાત છે સાચી વાત છે બહું સાચી વાત છે તમારી. કારણ કે હમણાં મારે પણ આવો જો અમારે એક અનુભવ થયો કે હમણાં બે ત્રણ જગ્યાએ હા. હા બે ત્રણ જગ્યા અમે લોકો ગયેલા હતા. તો ત્યાં હું લેવા ગયો ન તો દુકાનમાં સૌથી પહેલા જ એ લોકો સ્થિ રજૂઆત કરી કે ભાઈ કેશ આપજો કે. એટલે મેં કીધુ કેમ સાહેબ એમ તમે તો અહીંયા ક્યુ આર કોડ પણ લગાડેલો છે નહી મને કે અમારી ક્યુ આર કોડ ની લિમિટ જે છે પર ડેની ટ્રાન્ઝેક્શનની ત કે પતી ગયેલી છે. એટલે હવે અમે બહું એમાં એક્સેપ્ટ નહીં કરી શકીએ. કે કરીં દે ભાઈ. મેં કીધું ભાઈ હવે હું તો આમ જ નીકળી ગયેલો ફોન પર જ આપડે થોડુંક ફોન હવે તો ફોન જ આપડો જેને ક ને કેશ આપણું ફોન છે વોલેટ લેવાની હવે આદત તો એ જ નથી રહી. મે કીધુ ભાઈ હવે ભારે તો પાછું જવું પડશે અને આ વસ્તુ અર્જન્ટ જોઈએ છે કે આ પછી મ તો મને કંઈક કામ કરો તમે અત્યારે એમને એમ લઈ જાવ કાલે તમે પાછા આવીને તમે મને રોકડા આપી જાજો. એટલે મેં કીધું કે ભાઈ આ અનુભવ પરથી પછી બીજી વસ્તુ પણ લેવા બીજા કોઈ દોસ્તાર મળી ગયા એને ટ્રાન્સફર કરીને એને પૈસા આપી લીધા રોકડા. પણ મેં કીધું કે ન વાત સાચી છે ઘરે પણ જ વાત કરી અને મેંક ભાઈ હવે ખિસ્સામાં પાકીટમાં કાંઈ નહીં તો થોડાક તો નાણાં રાખવા જ પડશે આપણે ન તો મેંક શું થશે કે કોઈક જગ્યા આવી રીતે બહાર જઈએ તો આવી રીતે હર વખતે કોઈકઈ હરીનો લાલ તો આવીને ઉભો નથી રહેેવાનો મદદ માટે. તો ભઇ આપડે કઈક આનો રસ્તો કાઢો
હા એટલે જેમ હા યુપીઆઈમાં પણ તમારે જેમ ટ્રાસ તમારે આપપ્લે કરવી હોય તો જેમ લિમિટ હોય એવી રીતે તમારા ખિસ્સામાં પણ થોડાક રો કડા રૂપિયા તો રાખવા જ પડે ભલે ભલે કે તમારા એકાઉન્ટમાં મોટી રકમ હોય પણ સાથે ખિસ્સા માં પણ થોડી એવી રકમ તો હોવી જ જોઈએ.
હમ નાના ખુબ સાચી વાત છે ખુબ સાચી વાત છે. છે કારણ કે મને યાદ છે કે એટલે એક જાતની આ એક સુવિધા બહુ સુંદર કરીવી જોઈએ યુપીઆઈની કે બહુ સાથે રોકડા બહુ લઈ જવાની જરૂર ના પડે. અને પેલા તમને ખ્યાલ હોય તો જયારે અમે ઘણા વર્ષો પેલા જયારે બારગામ જતા બીજી બધી જગ્યાએ ત્યારે મને યાદ છે કે આખું એક બેંકમાંથી કેશ વિડ્રો કરવાની પછી ત્રણ ચાર જણાના અલગ અલગ અલગ પૈસા મોટો એમાઉન્ટ હોયને અલગ અલગ બધાને પૈસા આપી રાખતા કુટુંબીજનોને કે ભાઈ તમે આટલા સાચો છ તમે આટલા સાચો જ્યારે શું એક જણાના પર્સ શું કઈ પર્સ ભરાઈય કે કંઈ ચોરાઈય તો વાંધો ના આવે. કરીને અને મને બીજું પણ યાદ છે કે તમને ખ્યાલ હોય તો ત્યારે ખબર છે આપણે એ બેન્કર્સ ચેક આવતો તમને યાદ હોય તો તો એ બેન્કર્સ ચેક તમે તમારી બેંક ઓફ ઈન્ડિયાનો કે કોઈ પણ તમારી જે બેંક હોય એ બેક એ જ બેંકની શાખા એઈજ તમે જે જગ્યાએ ગયોય ફરવા માટે ત્યાં હોવું જોઈએ અને ત્યાં તમે એ બેન્કર્સ ચેક આપો એટલે એ બેન્કર ચેક સામે તમને પૈસા આપતા. તો મને યાદ છે કે એમાં ભલે સુવિધા હતી પણ ત્યારે એટલી બધી તકલીફ પડતી હોલો કે નહી એ બરાબર નહી હે આમાં તમે સહી બરાબર નથી કરી કે જે પણ હોય ઘણા તકલીફો આવતી અને ત્યારે જો આવા મોબાઈલ હતો ને તો ટેલિફોન સાદો કોલ કરીને ત્યાં એની બોમ્બે જે પણ બ્રાન્ચમાં ફોન કરે લાગે ન લાગે વાત ના થાય ના થાય એમાં આપડે બહુ તકલીફ પડતી. આ એક વસ્તુ યુ તેયે બો સુંદર થયું છે મારા હિસાબે સરસ તો બો સરસ છે પણ તમે અયા એમ કીધું એમ કે સાથે થોડા રોકડા તો રાખ
હા હા એટલે જેમ જેમ આપડે કહી છીએ કે એક સિક્કાની બે બાજુ આ યુપીઆઈ પેમેન્ટના પણ ફાયદા છે સાથે સાથે કેશ પેમેન્ટના પણ ફાયદા છે એક એ છે મારી દ્રષ્ટિએ કે આપડી પા આપણા આપણા વોલેટમાં કેટલા પૈસા છે એના પરથી આપણને ખબર પડે કે આપડે કેટલા વાપર્યા અને આગળ આપણે કેવી રીતે છે એમાંથી આપણે કેવી રીતે અ પ્લાનિંગ કરવું આપણા ખર્ચાનું
બરાબર ના ના સાચી વાત છે ખુબ સાચી વાત છે. છે. અને અ બીજું તમને કહુ કે હવે એક વસ્તુ તો બહુ સારી એ પણ અ ગવર્મેન્ટે સોલિયત કરેલી છે કે ક કેટલી જગ્યાએ જેમ કે આપણે તમને ખ્યાલ હોય તો બસમાં પણ કંડક્ટર લોકોને પણ હવે અ એ લોકોના જેવાલા જે મશીન છે જેમાંથી એ લોકો આ જેે અ ડિજિટલ ટિકિટ આપે છે કાઢીને તો આ વખતે અમે લોકો એ જોયું કે ઇવન એની અંદર જ એ લોકો ક્યુ આર કોડ રાખેલો છે. એટલે હા મને ખબર ની કારણ કે મને અહીંયા ના પડી બસ સો ઉપર કે ભાઈ ઓનલાઈન સાહેબ પૈસા લે તમારે રોકડાથી ટિકટ લેવી પડશે એટલે મે રોકડા સાથે રાખેલા હતા. તા પણ ત્યાં જેવા બસમાં બેઠાને અં દર અમે ગીયા તો તરત ઓલા કે લો ભાઈ આમાં સ્કેન કરો મેકુ આ તો બહુ સરસ સુવિધા ભાઈ તમારી તો મને કે હા સાહેબ છે જ ને મે કીધું ભાઈ તમારે ની કે એતો ના પાડી મેકો હવે બુક કિંગ કરવા ગયાને તેમને એમ કીધું કે ભાઈ ઓનલાઈન અહીંયા તમારે અ તમે કાઉન્ટર ઉપરથી પણ બુકિંગ કરશો તો અમે કેશ જ લેશું. અને અંદર પણ બસમાં તમે બુક બુકિંગ કરશો તો સાહેબ કેશ રાખજો કારણ કે કદાચ જો ડ્રાઈવર આગળ કે ભાઈ કંડક્ટર આગળ કંઈ ના હોય તો તમને તકલીફ ના પડવી જોઈએ મે કવુ આ તો બહુ સારી સુવિધા કે કેવાય સાહેબ મે કીધું. એટલે ઈ રીતે પણ બહુ સરસ વસ્ સ્તુ છે આ વસ્તુ. તમારો કેવો અનુ ભવ રહ્યો તમે હમણા બારગામ ગયા તો તમારો કોઈ અનુભવ આવો કાઈ તમને કંઈ કામ
હા પણ હું હા હું થોડી અ કવુ કે જૂની રૂઢિ અ ઓબ્ઝર્વ કરવાવાળી છું એટલે મારું મારું પોતાનું એવું માનવું છે કે ભલે યુ પી આઈ ની સુવિધા રાખો એમાં પણ જેમ તમારે લિમિટ હોય ટ્રાન્ઝેક્શનની કે પાંચ હજાર કે દસ હજારની રાખો. પણ સાથે કેશ તો હોવા જ જોઈએ કે જે આપણું આપણા બધી બધી જગ્યાએ આપણને કામ લાગે.
ક્યુ આર કોડ હોય કે ન હોય પણ રોકડા આપો એટલે આપડું કામ થય તો જાય જ એવું મારું માનવું
બરાબર, ના ના સા ચી વાત છે સા ચી વાત છે અને અ બીજી તમને વાત કરું કે હમણાં જ અમારે અ ઓફિસમાં પણ અમારે એવો એક માહોલ બન્યો કે એક બ અમારા સાહેબ લોકોએ ત્યાંથી અ ફોરેનથી કંઈક પાર્સલ મંગાયુ હશે અને એમાં કસ્ટમ ડ્યુટી લાગે છે પણ જે મોટી-મોટી જે કુરિયર સર્વિસ કંપની છે એ લોકો તો તમારી કણે ઓનલાઈન જ ક્યુ આર કોડ અથવા તમે ઓનલાઈન ટ્રાન્સફર કરીને તમે પાર્સલના પૈસા ભરી શકો ડ્યુટી તો તમારી ઘરે પાર્સલ પહોંચી જાય છે. પણ આ કેસમાં શું કરી દું આમં કે ભૂલ શું થઈ ગઈ કે આ લોકો કેરિંગ ચાલી છે, એટ કેરિંગ એટલે શું કે સમજો કે તમે ત્યાંથી આવતો હો વિદેશથી તો તમે લઈને આવો છો તો તકલીફ ક્યા પડી કે તમે લઈને આવતા હતા તો તમે ત્યાં કસ્ટમમાં તમારે ઓન ધ સ્પોટ તમારે ત્યાં તમે ઓન ધ સ્પોટ હાર્ડ કેશ ભરીને તમારે છોડાવું, પડ્યું પાર્સલ કારણ કે કસ્ટમ બળ તમને રોક્યા તા કાઉન્ટર ઉપર એટલે, જેવા તમને રો ને એમાઉન્ટ મોટો આવ્યો એટલે ડ્યુટીનો એમાઉન્ટ બહુ મોટો આવી ગયો, એટલે ત્યાંથી એ લોકોએ અમને ફોન કર્યો કે ભાઈ મને અહીંયા આવી રતે પકડેલી છે, ને તમે મને અર્જન્ટ પૈસા મોકલાવો તો આ તમારું થાય મારે ઘર છે, તો મને પૈસા આપો કારણ કે મારે પછી આગળ જવાનું છે, મારો બીજું પણ મારે આ કન્સાઈઇમેન્ટ છે કરીને તો અમારા સાહેબ એક ક્યુ આર કોડ માંગયો હતો હવે ક્યુ આર કોડમાં શું થયું, કે એમને ગયું કે બીજાને જતો રહ્યા પૈસા અને પછી તો એટલી બધી મગજ મારી થઈ ગઈ કે ઓલો કસ્ટમર હો કે હવે તમારૂ પાર્સલ અમે જપ્ત જ કરીએ છીએ, હવે તમે જાવ અહીંયાથી તમે પછી ડાયરેક પછી અમને પૈસા મોકલજો એને બ બોવાલ થઇ ગઈ અમારે એટલે ઈ ઈ વખ તે મને આ ખ્યાલ આવ્યો કે ની ખરેખર જો આમાં તમે રોકડા થી જો ફૂલ વ્યવસ્થિત તમે એ બેને પહેલેથી જ આપી રાખ્યા હોત, જે પણ આવવાના હતા
હમ્મ હમ્મ બરાબર છે હા હા હા વિદેશમાં પણ મોટે ભાગે એ લોકો બધું ઓનલાઈન પેમેન્ટની સિસ્ટમ વધારે છે, ત્યાં આગળ એ પ્રથા વધારે છે, ત્યાં આગળ કારણ કે ત્યાં એ મોટ ત્યાં અ માણસો પાસે સમય નથી, એટલે બધું મશીન થી કામ કરવામાં વધારે માને છે,
બરાબર છે ના ના સાચી વાત છે, તમારી પણ આ તમે જે ટોપિક પર વાત કરી બઉ સરસ વાત થઈ. અને ખરેખર એતો હવે મેં પણ ચાલુ કરી દીધું કે આપડે રોકડા રાખવાના અને પછી કોર્ડિનેશન કરવાનું છે, કરી તો ચાલો પાછો આપડે તમારો બીજા ફોનની રાહ જોશું પાછો બીજા કોઈ ટોપિક પર આપડે વાત કરશું આવજો, જય શ્રી ક્રષ્ન